હા બોલો બોલો હા બસ મજામાં તમે કેમ છો
બસ મજામાં હા કઈ નહી આ જો ઘરમાં થોડીક આજે રાત્રે લેટ આઈને એટલે માથાકૂટ ચાલે છે કે કેમ લેટ આઈને આમ તેમ થોડુંક
હા એ તો હા અમારે બી એવું જ છે ઘરે
કારણ કે અત્યાર જોડ સ્ત્રીઓ જોડતો બધી જગ્યાએ કઈ ના કઈ દુર્વ્યવહારાર થતો જ હોય રાખવું જોઈએ, થોડું એમ બીજું કય નહી,
હા, એ આપડે સારા માટે જ કે કઈ ઘરે ભી
હા એ તો સાચી જ વસ્તુ છે, સારા માટે જ કેહેતા હોય પણ મને અમુક વાર પ્રશ્ન થાય, કે તો બધું છોકરી જોડે જ કેમ એમ
હા, એ જ ને આપડે ફ્રીલી ફરી બી ના શકીએ, રાતે ખાલી છોકરાઓ જ ફર્યા કરે
તો અન આવું એમ મતલબ અત્યારથી નહી, એમ નાનપણથી અ જોવા જ મળે, તમને તફાવત કે છોકરીઓને અલગ રીતે ઉછેરવામાં આવે અને છોકરાને અલગ રીતે ઉછેર માં આવે છોકરીઓને છોકરીઓને કહેવામાં આવે કે તમે મોટા થશો એટલે તમારે બીજાના ઘરે જવાન છે, તો તમારે એ રીતે તૈયાર થવાનું જયારે છોકરા ઉપર કોઈ રોકટોક ના હોય, એમને કોઈ છોકરીઓને તો કેવી રીતના બેસવું કેવી રીતના બોલવું કેવી રીતના હસવું, એમાં પણ પાછી ટ્રેનિંગ આપવામાં આવે આવું કરશો તો બીજાને નહીં, ગમે આવું કરશો તો આને નહીં ગમે આવું કરશો તો પેલાને નહી ગમે એવું,
હા, પછી રસોઈ બનાવવા નાની ઉંમર માં શીખવાડી દે કે સાસરે જઈને પછી અમારે સાંભળવું પડ છે, ના
હા હા હા એ એ તો મને તો મેં તો નાનપણથી મળીને અત્યાર સુધી એક એક મારા મમ્મીનુંું બહુ સારું છે, કે મને ક્યારે એમને એવું નથી કીધું બળ બળ જબરી પૂર્વક એ તું કરજ આ તો હમણાં મારો સહાય આવ્યો મા મારે કરવું જોઈએ, તો મે કરું છું, એમ પણ મને કોઈ દિવ હ મેં એવું નથી કીધું કે ભાઈ તું ભણ ભણવાનું મૂકીને અને અમુક ગામડાઓમાં અમુક જગ્યાએ તો છોકરા છોકરીનું હો એવાનું જ કન્સિડર નહી, કરવાવામાં આવતું
હા
ઘણી જગ્યાએ મેં ગામડામાં જોઉં છું, એમને ભણવાનું ચાન્સ જ નથી, મળતો આપડી જેમ
હા, અત્યારે પણ પેલા કરતા અત્યારે આપણે થોડું સારું કેહેવાય, કે ભણવા મળે છે, અને આપણે આમ બાળ લગ્ન હત નથી સારું કેહેવાય છે.
હા એ તો એ તો મને મેં પોતાની જાતને બહુ નસીબદાર માનું છું, કારણ કે મારું એવું નથી સાવ નહી થતા મેં જે ગામમાં રહ છું. ત્યાં તમે જોવો તો અમુક છ જીવન એવું જ કે મોટા થયા ઘરનું કામ કરવાનું શીખ છું મોટા થાય લગ્ન કરી દીધા અને એવું બી નહી કે લગ્ન કોઈ સારા ઘરમાં થાય છે કે જોવાય છે કે કઈ નહી બસ ખૂટીએ બાંધી દીધું એમ બસ પતી ગયું પછી જવાબદારી થી મુક્ત થઈ જવાનું
હા. પછી આપડે બધું વીતવાનું
હા અને પછી અમુક જગ્યાએ તો ઘરેલું હિંસા થતી હોય છે. તો પણ એમાં પછી મા બાપ કઈ ના બોલે કે હવે તમે તમારું જોઈ લો તમારું ઘર છે એમ
એજ ને પછી આપડે બધું સહન ખરાબ
પછી એટલે છે ને છોકરીઓ છે ને બધું મૂકીને સૌથી પહેલા ભણીને પોતાના પગભર થવું જોઈએ અને સક્ષમ થવું જોઈએ મને તો જ્યાં સુધી લાગે ત્યાં સુધી.
હા.
મને મેં તો કીધું ને મેં તો બો નસીબદાર છું મતલબ મમ્મી એ મને નાનપણ થી જ શીખવાડ્યું છે કે બધું જ પછી પેલ્લા હમ પેલા પોતાના પગ ઉપર સક્ષમ થાવાનું એવું કરીશ.
ચાલે શું ખબર હતી મેરેજ પછી કો કેવો માણસ મળે? આપડ પાત્ર કેવું હોય?
એ સીધી વસ્તુ છે ને બે દિવસમાં તમે કોઈને મળીને કેવી રીતના તમે પસંદગી કરી શકો કે આખી જિંદગી આ માણસ જોડે કાઢી શકો છો વગર કોઈ છો કડે વગર કોઈ તા. હવે
હા એમને
આપડે જો આપડે પગપર હોઈએ આપડે કમાતા હોઈએ આપડે સક્ષમ હોઈએ તો આપડે દુનિયાને નજરોમાં લાઈને કહી શકશું કે ભાઈ તું મારી જોડે આવો વ્યવહાર ની કર. રી શકે એમ
હા.
પણ ગામડામાં મોટી તકલીફ જ એ છે જે મહિલાઓ હોય છે નીકળી કેમ નહી શકે આવા મેરેજ માંથી કે આવા લગ્ન માંથી કારણ કે એમને એવું થાય કે જો નીકળી ગઈ તો પછી મને ખવડાવશે કોણ? મેં તો કમાતી નથી.
હા એટલે જ ભણવાનું જરૂરી હમ.
એ જ ને તમે ભણો તો તમારી પાસે બેકઅપ ઓપ્શન હોય પછી અમુક વાર તો બધ ધા પાછા કે બી કે પણ એવું કે છોકરી છે તો નોકરી કરવાની શી જરૂર છોકરી છે તો કમાવાની શી જરૂર
હા તો છોકરી હોય તો આમ ગ માં બી કઈ આપી શકે એના ખર્ચા બધા કાઢી શકે.
જો મેં કહું અત્યારના સમયમાં મેં જે છોકરાઓ કરતા વધારે છોકરીઓ મા બાપને રાખે છે. એટલું મે કે અમુક ઘરોમાં જશે ને છોકરામાં આપને કાઢી મૂકે પણ પછી કારણ કે અ પ્રાકૃતિક રીતે આપણામાં લાગણી વધારે હોય છોકરાઓ કરતા મને એવું લાગે છે.
હા અને એમાં બી છોકરીઓને પપ્પા વિશે વધુ લાગ કે ની હોય.
હા એ તો ખરું તો પછી છે ને અત્યારે પાછું જે સ્ત્રીઓ છે પુરુષોના સમવળી થઈ એ છે પેલા ઘણા બધા તફાવત જોવા મળતા હતા. અત્યારે સ્ત્રીઓ પોતાનો નિર્ણય લે છે અત્યારે સ્ત્રીઓ ભણ ભણે છે અત્યારે સ્ત્રીઓ આગળ વધે છે પણ હજુ અ એમના વિરુદ્ધ અમુક જગ્યાએ જે નિયમો છે એમના વિરુદ્ધ અમુક જગ્યાએ જે કાયદાઓ છે એ તો પાછા એવાને એવા જ છે એમ ઉદાહરણ ઉદાહરણ તરીકે ઘૂઘટ પ્રથા
હા એ તો સહેજ પણ નવી સારી કથા
હ મતલબ નિયત બીજા કોઈની ખરાબ હોય ઘૂઘટ ત્રીએ કરવાનું એવું એટલે આવું અને અને પાછું કેટલા સમયથી ચાલતું આવે છે લોકો ના ફોન અપડેટ થઈ ગયા પણ ખબર ની વિચારો ક્યારે અપડેટ થશે એમ
હા
એ અને અમુક નિયમો છોકરીઓ માટે અલગ છોકરાઓ માટે અલગ પહેલા જેમ કીધું એમ છોકરાઓ માટે તો મેં કહું છું કે કોઈ નિયમ જ નથી બ ધા નિયમો છોકરી આમ કરવાનું છોકરી
હા જો હા એને બી કોર્સ અને છોકરી ને જ હોય પછી વહેલા એજાનું રાતે એ બી છોકરીને જ હોય
બાળકોનું સાર સંંભાળ કોને કરવાનું તો ઘરમાં જે અને તમે જોજો કોઈ પણ કોઈ પણ રીતે જો બાળકને કઈ થયું એ બીમાર થયું કે કઈ મતલબ એનાથી કઈ ભૂલ થઈ ગઈ તો બધા એમ જ પૂછશે કે માતા શું કરતી તી એને રાખતા ના આવડ્યું પણ માતાનું એકલું થોડી ફાળો છે. છોકરાને પિતાનો પણ એટલો જ ફાળો હોવો જોઈએ ને
હા
પછી એવું થોડી ચાલે કે અમુક ઘરમાં મતલબ કે પિતાને ખબર જ નહી બાળક શું કરી રહ્યું છે પછી પછી પાછુ રોલ છે ને હું વેચી દે કે પુરુષ છે ને એ ઘરમાં કમાઈને લાવે અને સ્ત્રી એ ઘરનું કામ કરવાનું કેમ ભાઈ પુ પુરુષ બેે ઘરના કામ કરે જાય પણ બોલો બોલો.
ફોરેનમાં તો તે બધેને જોડે જ આમ ફોરેનમાં તો કામ કામ થઈ જાય કે બંને હવે કામ કરવાનું જ છે એટલે એક વાસણ ધોવે તો એક કચરા પોતું કરે એવું બધું હોય.
તયનું તો તયની સંસ્કૃતિ જેવી છે તયનું કલ્ચર જ એવું છે કે કઈ એવું ના હોય કે મતલબ ઘરમાં અ અને બાળકોને પૂરેપૂરી છૂટ હોય. એમની જિંદગી જીવવાનો એમની જિંદગીના નિર્ણય લેવાનો. એમનું જિંદગી જે રીતના પોતાને જીવવી જીવવી છે એવી રીતના જીવવાનું. પણ આપડા ભારત ભારતમાં એવું નથી ભારતમાં એવું, કે આ તમે મોટા થયા ત્યાં સુધી તમારા મા બાપ તમારા નિર્ણય લેશે પછી તમે સાસરે જશો તમારા પતિ તમારો નિર્ણય લેશે પછી મોટા થશો તમારા છોકરા તમારો નિર્ણય લેશે જોઈએ છે તમારે કેવી જિંદગી જોઈએ છે તમારે? કઈ ઉંમરે મેરેજ કરવા છે, મેરેજ કરવા છે કે નઈ, એવું તમને કોઈ ની પૂછે બસ એમ.
હમ્મ.
તો પછી
એટલે આપડે તો પછી એ આવી રીતે જ રેવું પડે
તો પછી જિંદગી આપડી થોડી કહેવાય.
હા હા. અ નાનપણ નાન પણથી જેવી રીતે આપણને આમ દબાવી રાખે.
તો કઈ નહી પણ એટલું તો મને ખબર છે કે હવે છે ને ધીમે ધીમે બધું બદલાય છે ખરું એ એક સારું સારો સંકેત છે કે ભવિષ્યની અંદર વસ્તુઓ સારી થશે એમ. અને આપડે આપણા જ ઘરથી ચાલુ કરીશું. આપણા જ ઘરથી ચાલુ કરીશું તો આગળ સારું થશે એમ. એટલા. સારું સારું કઈ નઈ ચાલ આપડી તો વાતો ચાલુ રેશે પડે છે, ને પછી કરું મેં.
હા ચા બસ.
આવજો.
હા તો.